હલો અફ.
હા. કેમ છો મજામાં હા બરાબર આવે છે.
તમે કેમ છો.
બસ મજામાં. આજે મને કેમ યાદ કરીને ફોન કર્યો.
બસ આજે ઈચ્છા થઈ ઘણા દિવસો પછી. છેલ્લા થોડા સમયથી હું એક વાત ખૂબ અનુભવ અનુભવું છું. કે. સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે સવારે. ઉઠી કોલેજ જઈએ અસાઇનમેન્ટ કરીએ ઘરે આવીએ. અને દિવસ ક્યારે પૂરો થઈ જાય તેની ખબર જ નથી પડતી. ઘણી વખત તો એવું લાગે છે કે દિવસમાં ચોવીસ કલાક ઓછા પડી જાય છે. પછી વિચાર આવે છે કે ખરેખર સમય ઓછો છે. આપણે સમય નું યોગ્ય આયોજન નથી કરતા મને લાગે છે કે. સમય નું આયોજન જીવનમાં ખુબ મહત્વનું છે. જો સમયનો યોગ્ય ઉપયોગ કરીએ તો અભ્યાસ પરિવાર મિત્રો અને પોતાના. શોખ માટે પણ સમય કાઢી શકાય. તમારો આ વિષય પર શું વિચાર છે?
હા આ તો એક બહુ જ વિચારવા જેવી વાત છે. કે સમય નું આયોજન છે એ ખુબ જ જરૂરી હોય છે. એટલે એના પર આપણેે વિચારીએ. તો તમારી વાત તો બિલકુલ સાચી જ છે. સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. જો પૈસા ગુમાવીએ તો આપણે પાછા મેળવી શકીએ છીએ પરંતુ એક વખત. પસાર થયેલો જે સમય છે એ ક્યારે પાછો આવતો નથી. તેથી દરેક ક્ષણનોો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. હું પેલા ઘણી વખત કામ છેલ્લી ઘડી એ કરી કરતી હતી પરિણામે ઉતાવત હતી અને શું તણાવ વધતો હતો. અને કામ પણ સારી રીતે ના થાય. પછી મેં વિચાર્યું કે મારાથી ભૂલ ક્યાં થાય છે. પછી મને થયું કે જે કામ મારે કરવાનું હોય એ સમય મેં ના કરવું એટલે આવું થાય છે. પછી મેં સમય નુ આયોજન કરવાનું શરૂ કર્યું. હવે હું રોજ સવારે દિવસના બધા કામની યાદી બનાવું છું અને મહત્વ પ્રમાણે એક પછી એક કામ પૂરું કરું છું.
હા આ તો ખૂબ સારી ટેવ છે. હું પણ હવે રોજ થોડું લિસ્ટ બનાવાનો પ્રયત્ન કરું છું. પહેલાં હું મોબાઈલમાં ઘણો સમય પસાર કરતી હતી સોશિયલ મીડિયા જોતા જોતા કલાકો પસાર થઈ જાય ખબર પણ નથી પડતી. પછી જારે અભ્યાસ કરવાનો સમય આવતો ત્યારે લાગતું કે સમય જ નથી બચ્યો. હવે મેં નક્કી કર્યું છે કે મોબાઈલનો ઉપયોગ માત્ર જરૂરી કામ માટે જ કરીશ. ખરેખર સમય બચાવવા માટે સૌથી પહેલાં સમય કયાં બગડે છે તે સમજવું જરૂરી છે.
હા. એ પણ તમે એક સાચી વાત કીધી છે આજકાલ મોટાભાગના યુવાનો માટે મોબાઈલ જ સૌથી મોટ ટુ ધ્યાન ભક ના સાધન બની ગયું છે. થોડા પણ સમય માટે જો ફોન ના મળે તો લોકોને શું થવા લાગે મન આગુ પાછું થઈ જાય એવું છે. એટલે એને થોડું બ્રેક આપીને આપણે આપણા જીવનના જીવનમાં જે સમય છે એના પર થોડું ધ્યાન આપવું જોઈએ.
હા સાચી વાત છે. મારા પપ્પા પણ હંમેશા એક વાત કહે છે કે જે વ્યક્તિ સમયની કદર કરે છે સમય પણ એની કદર કરે જ છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠે છે કસરત કરે છે સમાજ ચાર વાંચે છે અને પછી પોતાના કામ પર જાય છે. તેઓ ક્યારેય કોઈ કામ માટે મોડા પડતા નથી તેમને જોઈને મને પણ એમ થાય કે સમય નું મહત્વ સમજાય છે.
બરાબર છે આ તો એમની ખુબ સારી આદત કેવાય છે. જેથી એમના જીવનમાં ખૂબ આગળ પણ હશે. મારા ઘરે પણ સમય ન ખુબ મહત્વ આપવામાં આવે છે. મારી મમ્મી ઘરના બધા કામ સમયસર કરે. રસોઈ નું કામ પણ કરે ઘરનું કામ કરે પરિવાર ની સંભાળ રાખે અને પોતાના માટે પણ સમય કાઢે છે. હું ઘણી વાર વિચારું કે તેઓ આ બધું કેવી રીતે સંભાળી લે છે પછી સમજાય છે કે જો યોગ્ય આયોજન હોય તો આપડે ઘણા બધા કામ સરળ રીતે થઈ શકે છે.
હા સાચી વાત છે. આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે તો સમયનું આયોજન ખૂબ જરૂરી છે. જો આખું વર્ષ નિયમિત અભ્યાસ કરીએ તો પરીક્ષા વખતે વધારે તણાવ રહેતો નથી. પરંતુ જો છેલ્લા જ દિવસે બધું વાંચવા બેસે તો એ મુશ્કેલી પડે થોડી. તેથી રોજ થોડો સમય કાઢીને અભ્યાસ કરતું રહેવું જોઈએ.
હા. તો વિદ્યાર્થીઓ માટે તો સમય ખુબ જરૂરી હોય છે. કારણ કે જેમ જેમ એમના વર્ષો વીતતા જાય છે એમ એમ એમનું અ ભવિષ્ય ઘડાતું જાય છે એટલે એ લોકો એ તો સમય નું સરખું જ આયોજન કરીને પોતે વાંચવું લખવું જોઈએ.
હાં. આમ તો જોવા જઈએ તો સમય નું આયોજન માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જો આપણે સમયસર કામ કરવાની ટેવ પાડીએ તો ઓફિસમાં વ્યવસાયમાં અને ઘરનાં કામ પણ સફળતા ઘરના કામ બી સારી રીતે કરી શકીએ સમયસર પહોંચવાની પહોંચવાથી લોકોનો વિશ્વાસ પણ વધે છે.
હા અને એક વાત વધુ આપણેે દરેક કામ પોતે જ કરવાના. પ્રયત્નમાં ઘણી વાર જરૂરી અને બિનજરૂરી કામ વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છે. સૌથી મહત્વના કામ પેલા કરવા જોઈએ અને ઓછા મહત્વના કામ પછી કરવા જોઈએ. આમ કરવાથી સમયનો સારો ઉપયોગ થાય છે.
હાં. હવે હું પણ નક્કી કરું છું કે દરરોજ રાત્રે બીજા દિવસ નું આયોજન કરીશ. ક્યારે ઉઠવું ક્યારે અભ્યાસ કરો ક્યારે આરામ કરો અને ક્યારે પરિવાર જોડે સમય પસાર કરો. આ બધું હું પહેલે જ જ નક્કી કરીશ અવે.
હા આ તો તમારો ખુબ સારો નિર્ણય કેહેવાય છે. સમય નું આયોજન એક દિવસમાં શીખાતું નથી. પણ જો ધીમે ધીમે ટેવું પડીએ ટેવું પાડીએ તો પછી સારી ટેવું પડી જાય છે.
હા મને લાગે છે કે સમય બગડવાનું સૌથી મોટું કારણ કામને ટાળવાની ટેવ છે. ઘણી વાર આપણે વિચારે કે આ કામ પછી કરી લઈશ. અથવા ક્ય કરીશ પરંતુ પછી એ કામ વધતું જ જાય છે. છેલ્લા એક છેલ્લા એક સાથે બધું કરવું પડે છે બધું ભેગું થઈ જાય છે. હવે મેં નક્કી કર્યું છે કે જે કામ અ જે ટાઈમે કરવાનું એ જ ટાઈમે કરી લેવાનું. આવતીકાલ પર નહીં છોડવાનું
હા એ પણ જરૂરી જ છે. જે સમયે જે કામ થતું હોય તો કરવું જ પડે. પછી જો પછી કરવા જઈ તો પછી એ દિવસનુંું કોણ પણ કામ ભેગું તેને આગલા દિવસ નું પણ કામ ભેગું થાય.
હ
એટલે આપણને વધારે પછી લોડ પડવા લાગે.
હાં. અને કામ ટાળવાથી તો સમય પણ બગડે છે અને ચિંતા પણ વધે છે.
હા સમય બગડે ચિંતા વધે. પછી કામનોો ભાર હોય એટલે પછી એ દિવસ ન ટાઈમટેબલ પણ આગુબાજુ થઈ જાય.
હા એટલે જ તો સમયસર કામ કરેલું હોય. તેનું પરિણામ બી સારું જ મળે છે.
બરાબર છે.
હા અને મને તો એક બીજી બી સારી ટેવ છે. કે હું હવે દરેક કામ માટે અંદાજીત સમય નક્કી કરું છું. જેમ કે એક કલાક અભ્યાસ અડધો કલાક વાંચન. થોડો સમય કસરત અને થોડો સમય પરિવાર સાથે. આમ કરવાથી દિવસ નું સંતુલન જળવાઈ જાય છે. પેલા તો ખબર નથ તે કે સમય ક્યાં પસાર થઈ ગયો.
હા એવું જ થાય પણ આ એક ટેવ સારી છે. અને હા આરામ કર આરામ કરવો પણ એટલો ખુબ જરૂરી જ હોય છે. કેટલાક લોકો સતત કામ કરતા રહે છે અને પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખતા નથી. પણ જો શરીર અને બન બંને સારું હશે તો જ આપણે. સમય નો યોગ્ય ઉપયોગ કરી શકીશું.
હા. આજકાલ મોબાઈલ અને મોબાઈલ અને સોશિયલ મીડિયા પણ સમયનો ઘણો બગાડ કરે છે. ઘણી વાર માત્ર પાંચ મિનિટ માટે ફોન હાથમાં લઈએ તો પછી પતી ગયું એક. કલાક એમનો જતો રહે કશી જ ખબર નથી પડતી. તેથી અભ્યાસ કરવા બેસે તો ફોન તો ક્યારેય બી જોડે લઈ ના બેસવો. માત્ર જ્યારે કામ હોય ત્યારે જ લેવો.
હા એ તો એકદમ સાચી વાત કીધી છે. અને સમય નું આયોજન તો ખાલી વિદ્યાર્થી માટે નથી હોતું. દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે જેમ તમે પેલા જ કીધું એમ. ડોક્ટર હોય કે શિક્ષક હોય ગમે તે પદવી પર હોય. વેપારી ખેડૂત કે ગૃહણી દરેક વ્યક્તિ જો સમયસર કામ કરે તો જીવન વધ વધુ સરળ બની શકે છે અને સમય નું આયોજન આપણને એક શિસ્ત પણ શીખવે છે.
હા એટલે તો સમયનું આયોજન કરવાથી આ આત્મવિશ્વાસ પણ વધે છે. જ્યારે આપણે નક્કી કરેલા કામ જો આપણા સમય પ્રમાણે પૂરા થઈ જાય. તો આપણને સંતોષ થાય છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે.
હા.
અને સમયની કદર કરનાર વ્યક્તિ જીવનમાં ઘણી સફળતા મેળવે છે.
હા એકદમ સાચું. જીવનમાં દરેકને દિવસના સમાન ચોવીસ કલાક મળે છે. ફરક માત્ર એટલો જ છે કે કોણ તેને કેવી રીતે ઉપયોગ કરે છે. જો લોકો સમયનો સારો ઉપયોગ કરે છે તો તેઓ જીવનમાં આગળ વધે જ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. દરેકને સમયથી સરખો જ હોય છે.
હા સાચી વાત છે.
અને આપડ સરખું સમય નું આયોજન કરતા હોઈએ. તો આપણું કામ પણ સમયસર પૂરું થઈ જાય એટલે આપણો આત્મવિશ્વાસ પણ એનાથી વધતો હોય છે.
હા સાચી વાત છે. આની પર તો જેટલી વાતો કરે એટલી ઓછી છે.
હા હા સારું સારું તમે અત્યારે ફોન મૂકુ
હા હા.
હા.